હ
હલો.
હા તમને મા ર હોવા જઈ રહ્યો છે.
હ હા આવે છે.
હા તો નમસ્કાર. આજે છે ને આપડે જે પરિવાર નું મહત્વ છે ને એના વિશે વાત કરીશું. આ વિષય દરેક માણસના જીવન સાથે જોયેલો જ હોય છે.
હા બિલકુલ પરિવાર એક એવો સમૂહ છે. જેમાં લોકો એકબીજા સાથે પ્રેમ સમજન અને સહકારથી રહે છે.
પેલા આપણેે સમજીયે કે પરિવાર એટલે શું? સરળ રીતે કહીએ તો માતા પિતા બાળકો અને અન્ય સભ્યોમાં મળીને જે કુટુંબ બનાવે છે, તે પરિવાર કેહેવાય છે.
સાચે છે પરિવાર માત્ર એક ઘરમાં રહેતા લોકોનો સમૂહ નથી. તે લાગણી જવાબદારી અને સંબંધોનો આધાર છે.
હ જે માનસ નો પ્રથમ સંપર્ક સમજ સાથે પરિવાર દ્વારા જ થાય છે.
હા બાળક જન્મ પછી સૌથી પહેલા પરિવારમાં જ રહેવું બોલવું અને વર્તન શીખે છે.
હા આના પછી હવે આપણે જે પરિવારના અ પ્રકારો હોય છે એના વિશે વાત કરીએ.
સામાન્ય રીતે બી મુખ્ય પ્રકાર જોવામાં મળે છે. એક સંયુક્ત પરિવાર અને બીજો નાનો પરિવાર.
હા, આપડે જે સંયુક્ત પરિવાર કહીએ એમાં દાદા દાદી કાકા કાકી માતા પિતા અને બાળકો સાથે રહેતા હોય છે.
આવા પરિવારમાં ઘણા સભ્યો હોય છે અને દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરે છે.
હા અને એના મુકાબલે જે નાનો પરિવાર હોય છે એ સામાન્ય રીતે માતા પિતા એ સામાન્ય રીતે માતા પિતા, બાળકો અને પિતા જ હોય છે.
અ આજનો યુગ આજના યુગમાં નાના પરિવારની સંખ્યા વધતી જોવામાં
હા બંને પ્રકારના પરિવારની પોતાની જ વિશેષતા હોય છે
હા સંયુક્ત પરિવારમાં વડીલોનો અનુભવ મળે છે અને નાના પરિવારમાં નિ નિર્ણયો જલ્દી લઈ શકાય છે
હા હવે આપણે સમાજમાં પરિવારની ભૂમિકા વિશે વાત કરીએ
પરિવાર સમાજની સૌથી નાની પણ સૌથી મહત્વપૂર્ણ એકમ ગણાય છે પ્ છે
હા જો પરિવાર મજબૂત હોય તો સમજ પણ મજબૂત બને છે
અને જો પરિવારમાં એકતા હોય તો સમજમાં પણ શાંતિ અને સહકાર જોવામાં મળે છે
હા સાચી વાત છે તમારી
બાળકનું વ્યક્તિત્વ
બાળકનું વ્યક્તિત્વ ઘડવામાં પરિવારની મોટી ભૂમિકા હોય છે.
હ જે બાળક સારી ટેવું શિક્ષાતર અને જવાબદારીની ભાવના પરિવારમાંથી જ શીખે છે
તે કરીેને પરિવારને વ્યક્તિની પ્રથમ શાળા પણ કહેવામાં આવે છે
હા આ વાત ખુબ જ મહત્વપૂર્ણ છે શિક્ષણ પહેલા સંસ્કાર આવે છે અને સંસ્કાર પરિવાર આપે છે
હવે આપણેે ભવનાત્મક સહાય વિશે વાત કરીએ
હા દરેક માણસના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે
આવા સમયમાં પરિવાર સૌથી મોટો આધાર બને છે અને જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે પરિવારના સભ્યો હિંમત આપે છે
હ સારા સમયમાં ખુશી વેંચવાની અને મુશ્કેલ સમયમાં સહારો આપવાનો એ ભાવના પરિવારમાં જોવાવામાં મળે છે
આ કારણે જ માણસને સુરક્ષાની લાગણી મળે છે
હ દુનિયામાં ઘણા સંબંધો હોય છે પણ પરિવાર સાથેનો સંબંધ અલગ જ હોય છે
હા એ વાત તમારે સાચી આ સંબંધ વિશ્વાસ અને લાગણી ઉપર આધારિત છે
આના પછી તો હવે આપણે જે શિક્ષણ અને મૂલ્યો છે એ વિશે વાત કરીએ
અ હા હા બાલકના બાળકને સત્ય બોલવું વડીલોનો ન આધ આદર કરવો અને અન્ય લોકો સાથે સારી રીતે વ્યર્થવું પરિવાર શીખવાડે છે
હ આ મૂલ્ય માનસ ના જીવનભર સાથે રહેે છે
અ શાલાા જ્ઞાન આપે છે પણ જીવન જીવવાની કલા ઘણી વાર પરિવાર શીખવાડે છે
હા આપણેે જે માતા પિતા હોય એ બાળકોને મહેનત નું મહત્વ પણ સમજાવે છે
અને સમયનું મહત્વ અ અનુશાસન અને જવાબદારી પણ શીખવાડે
હા વડીલો જે ઘરના હોય છે એમના પાસે ઘણું અનુભવ હોય છે તેઓ પોતાના અનુભવ દ્વારા નવી પેઢીની માર્ગદર્શન પણ આપે છે
હા આપણે જોઈએ છીએ કે ઘણા લોકો સફળતા મેળવે છે
હ તેમાં પાછળ પરિવાર નું પ્રોત્સાહન અને સહકાર પણ બહુ ખૂબ જ જરૂરી હોય છે
જ્યારે કોઈ બાળક નાનું હોય ત્યારે તેને દરેક વસ્તુ માટે પરિવાર પર આધાર આપો ઓખવો પડે છે
હા સાચી વાત છે તમારી અને મોટા થતા થતા તે ધીમે ધીમે જવાબદારી સમજાવે લાગે છે
આ રીતે પરિવાર વ્યક્તિના વિકાસમાં સતત યોગદાન આપે છે
હા સાચો છે પરિવાર વગર સમજની કલ્પના કરવી મુશ્કેલ છે
આટલા સુધી આપણે પરિવારની વ્યાખ્યા પ્રકારો સમાજમાં તેની ભૂમિકા ભવ્યહત્મક સહાય અને શિક્ષણ વિશે વાત કરી
હા તો હવે આપણેે આગળ પરિવારની જે જવાબદારીઓ હોય છે એ વિશે ચર્ચા કરીએ
દરેક પરિવારમાં દરેક સભ્યની કેટલીક જવાબદારીઓ હોય છે
હા પરિવાર માત્ર અધિકારોથી નહી ચાલતો તે જવાબદારીઓ અને ફરજોથી પણ ચાલે છે
બિલકુલ જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે અને નિભાવે તો પરિવાર મજબૂત બને છે
હા માતાપિતાની મુખ્ય જવાબદારી બાળકોની સંભાળ રાખવાની હોય છે
તેઓ બાળકોને સુરક્ષા શિક્ષણ અને માર્ગ દર્શન આપે છે
હા બાળકોની પણ કેટલી એક જ જવાબદારી હોય છે
હા બાળકો વડીલોને વડીલોનો આધાર કરવો જોઈએ અને ઘરના નિયમોનું પાલન કરવું જોઈએ
હા એવી જ રીતે જે વડીલો હોય છે એમની પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે
તેઓ પોતાના અનુભવથી પરિવારને માર્ગદર્શન આપે છે
હ ઘણા પરિવારોમાં જોવાવામાં મળે છે કે દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરે છે
હા આ સહકાર પરિવારને વધુ મજબૂત બનાવે છે
હા જો કોઈ સભ્ય બીમાર પડે તો બીજા સભ્યો તેની ખાળજી રાખે છે હ
અને જો કોઈ મુશ્કેલીમાં હોય તો પણ પરિવાર તેની સાથે ઉઊભો રહે છે
હ આવા સંબંધો પરિવારની અસલી તાકાત દર્શાવે છે
સાચે છે પરિવારની સફળતા એકતા અને સહકાર પર આધારિત હોય છે
હા હવે તો આપણેે જે સંચાર એટલે કે વાતચીતના મહત્વ વિશે તે વાત કરીએ
સંચાર દરેક સંબંધના સંબંધનો આધાર હોય છે
હા જો લોકો એકબીજા સાથે ખુલ્લા મન થી વાત કરે તો ઘણી સમસ્યાઓ ભી થતાં પહેલાં જ ઉકલાઈ જાય છે
ઘણીવાર ગેરસમજણના કારણે વિવાદો ઉઊભા થતા હોય છે
હા પણ સારી રીતે વાતચીત કરવાથી આ ગેરસમજણ દૂર થઈ શકે છે
જ્યારે પરિવારના સભ્યો એકબીજાની વાત ધ્યાનથી સાંભળે ત્યારે વિશ્વ વસ વધે છે
હા વિશ્વાસ કોઈ પણ સંબંધ માટે ખૂબ જ જરૂરી છે વિશ્વાસ વગર સંબંધ લાંબો સમય ટકવો મુશ્કેલ બને છે
પરિવારમાં નાના મોટા દરેક સભ્યોને પોતાની વાત રજૂ કરવાની તક મલે છે
હં આથી દરેક વ્યક્તિને મહત્ત્વની લાગણી થાય છે
હા સા સ સંચર માત્ર બોલવાનું નામ નથી
હં સાંભળવું પણ એટલું જ મહત્વપૂર્ણ હોય છે
સારી રીતે સાંભળવાની ટેવ સાંભળ અ સંબ સંબંધો ને મજબૂત બનાવે છે અને આ રીતે સંચર પરિવારમાં પ્રેમ અને સમજણ વધારે વધે છે
હા તો હવે આપણે જે પરિવારની પરંપરાઓ છે તે વિશે વાત કરીએ
અ પરંપરાઓ દરેક પરિવારની ઓળખ હોય છે
હ ઘણા પરિવારોમાં કેટલીક વિશેષ રીત રિવાજો પેઢી દર પેઢી બી ચાલતા આવે છે
આ પરંપરાઓ પરિવારને એકબીજા સાથે જોડીલી રાખે છે
હા તહેવારો પણ પરિવારને નજીક લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
હા તહેવારો દરમિયાન લોકો સાથે મળીને ઉજવવાની કરે છે
હ આ સમયમાં પ્રેમ એકતા અને આદંદ આ આનંદનું વાતાવરણ જોવાવા મળે છે
હા નાના બાળકો પણ આ પરંપરાઓ વિશે શીખે છે
હા આ રીતે જે સંસ્કૃતિ એક પેઢી માંથી બીજી પેઢી સુધી પહોંચે છે
પરંપરાઓથી પરિવારના સભ્યો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે
હા તો આનાથી આજે હવે આપણે જે વાત કરી કે જયારે પરિવારના સભ્યો એકબીજા ના સહારો બને છે ત્યારે મુશ્કેલ પર પરિસ્થિતિનો સામનો સરળ બની જાય છે અને એના જોડે જોડે જે પરિવારનો જે સંપ હોય છે એના વિશે આપણે વાત કરી તો આપડે ફરી ક્યારે આના વિશે જ કઈક બીજી ઉપર વાત કરીશું
ઓકે